હા, આવે છે આવે છે.
બોલ બોલ શું કર છ.
બસ છો. આ બેઠા.
હ હ હું બાર સબનતો ઉહ
સુુંઈ જાવ તો બીજું શું?
ના ના થોડું કામ સ, કામ પતાઈન સુઈ જઈશ.
બરાબર બરાબર. શું ચાલે તાર બાકી બોલ બીજું.
બસ આજો આ આઠ તામારી ન બેઠી શું.
બરાબર.
થોડી એક્સરસાઈઝ આઠ તા ને યોગા બધું ચાલુ
ત્યારે
થોડા દિવસથી ચાલ કર્યું છે.
બરાબર બરાબર. સરસ સરસ. એ તો આપડે એમ બી કરવું જ જોઈએ એમ એક્સરસાઈઝ ને યોગા થોડું થોડું તો
હા, એટલે જ શરીર તો શરીર મમાટે તો બહુ જ સારૂ અને મગજ શાંત રે
એ જ નહી યોગા થી માઈન્ડ આપણું થોડું સારું રહેે
હા એટલે જ અત્યારે આ ફોલીધા બધું હમ્મ વાંચેલું યાદ નહોતું રતું મગજમાં બધું બહુ દોળિયા કરતું બીજું તો પછી મે ચલ યોગાને બધું ચાલુ કરું તો મગજ શાંત
બરાબર બરાબર બરાબર
આમ પણ યોગા મા યોગામાં
હા બરાબર બરાબર સારું એમ તો જો કે આપડે આમ રોજ એવું કરવું જોઈએ યોગા ને
હ એટલે જ હમણાં થોડા દિવસ થી ચાલુ કર્યું છે
હ..
તો તું પણ ચાલુ કર સારું રહેસ
હ વિચાર છે કે હવે આમ કેવું થોડી વાર આમ બઉ વધારે ટાઈમ નહી પણ થોડી વાર હ અડધો પોણા કલાક જેવું આમ કરું એમ એક્સરસાાઈઝ ને યોગા ને એવું થોડું એમ તો બોડી થોડી સારી રે એમ આડ આળસ દૂર થાય પહેલી તો બહુ આળસ આઈ ગઈ છે ફોન જોઈ જોઈને
ફોન ને લીધે જ આળસ આઈ ના ઇન્સ્ટાગ્રામ ને લીધે આળસ બઉજ
હા એટ એટલે જ ને
ઇન્સ્ટાગ્રામ તો બાપરે મારું માથું ગ ગાંડું કર નાખ્યું તું
એટલે જ નહી એટલે થોડા આમ ફોન ઓછો કરીને એક્સરસાઇઝ યોગા કરવું છે થોડું એમ તો થોડું હાર મગજ થોડું શા શાંત થાય
હા અને યોગા હા યોગા કરવાથી ચારો ઓછા થાય એ એક્સરસાઇઝ કરવી હોય ને ત્યારે થોડા સાર ગીતો સાંભળતા સાંભળતા એક્સરસાઇઝ કરે ને ટાઈમ ક્યાં જતો રહેે કઈ ખબર જ ના પડે
પેલું ઝુંમ્બા જેવું.
ના ના ના પાછા પેલા એકદમ અ ડીજે વાળા આ મુવી ના જ એટલા જ જૂના પણ નહ ને એટલા નવા પણ નહિ પેલા છે ને એ નાસ ના ટ્વેન્ટીસ ના બનેની હ.
હા ઓકે
આમ તો ટ્વેન્ટીન્માં બે હજાર પાંચ છ સાત આઠ થી ચાલુ થયા હોય ને એવા સોન્ગ સા એ આપણને એક્સરસાઇઝ કરતા કરતા ખબર ના પડે સમય ક્યાં જતો.
બરાબર બરાબર બરાબર મારે ચાલુ કરવી જ છે, અમે એક્સાઝ વિચાર્યું છે, હમણાં કે થોડું કરું એમ તો થોડું સારું એમ.
તો કેજ
હા શ્યોર શ્યોર
હા પાકો પાકો તો હું છે તને ફોન કરીશ પછી આપડ કોલમાં યોગા કરીશું.
અરે હું પેલા છે, ને યોગા ક્લાસમાં જતી હતી. એટલે અ મેં જોઈન કર્યું તું અને પછી જે મેડમ હતા ને એમને એને બતાવવા માટે સ્ટુડન્ટ વિ વિદ્યાર્થીઓને બતાવવા માટે અ કોઈ ને આસિસ્ટન્ટ જોઈએ ને જોડે એ હતું નહી તો પછી. મને જ એ બોલાવતા કે તું ઉપર સ્ટેજ ઉપર આય અને બતાય તો હું એવી રીતે ન સાય યોગા કરતી હતી મેં લોકો
ઓકે સરસ સરસ.
એટલે મને થોડું વધારે આવડે છે. .
હા સારું તો હું ચાલુ કરીશ ને એટલે હું છે ને તને વિડીયો કોલ કરીશ હવારે.
હ.
હા તો પછી તું કરજેને તું મને શીખવાડજે બરાબર આપડા બેઉ જોડે રહીને યોગા કરીશું પછી અ
હા પેલા સાદો ફોન કરજો કેમ કે સવારે ઊઘટી હવ તો
હા હા એટલું બી વેલું નઈ ઉઠવાનું આપડે કે પાંચ ચાર પાંચ વાગે એટલું બી વેલું નઈ નોર્મલ ટાઈમ સાત વાગ્યા નો.
હ હમ્મ હ એ હા એટલા વાગે ઉઠી જઉ.
હ તેમ સાત સાડા સાતની આસપાસ એમ ઊઠ્યા ઉઠવાનું શાંતિ થી એમ એવી રીતે એટલું બધું વહેલું નહી ઉઠવાનું પાંચ વાગે આપડે.
હા એ પણ જા પછી પાંચ વાગે ઉઠ્યો ને પણ એ વધારે સારું પાંચ વાગે ઉઠીએે ને તો બપોર સુધી બધું કામ પત- તું થાય ને પ્લસ આપડે છે ને સાંજ સુધીમાં અ થાકી જઈએ. કામ કરી કરીને અન ઝ રાત્રે વહેલા ઊંઘ આઈ જાય.
. હા એ બી છે. અને કેવું પેલો સવાર વહેલા ઉઠ ઉઠ્યા હોય ને પાંચ વાગે તો છેને આખો દિવસ મૂડ આમ સારો રે. એ લૌક લેટ ઉઠ્યા હોય ને એટલે પછી આમ માઇન્ડ આમ એટલું બધું સમગજ બધું સારું ના રે વેલા ઉ ઉઠ્યો હોય ને તો આમ મગજ આમ એકદમ ફ્રેશ હોય.
હા એટલે જ અને વેલા ઉઠીએ ને અને વહેલા ઉઠે ને તો ઓટોમેટિક આપણને રાત્રે વહેલી ઊંઘાઈ જાય. જને પછી આપડે જે આપો દિવસ આખો બદલાય જ જાય દિવસ નો આખી દિનચર્યા લ કે દિવસ આપડા મોડા ઉ તા ન બધું ના થાય.
પણ આમ દિવસ મસ્ત જાય આમ વેલા ઉઠ્યા હોય ને તો.
હ.
મે હું એક બે વાર હા એક બે વાર મે . ટ્રાય કર્યું છે એમ કે કોઈ આમ વેલા ઉઠ ઉઠું ને હું તેમ એ દિવસ આખો અલગ જ જાય એમ મજા આવે આમ. આમ પેલું કેવું આડસ આળસ હોય ને શરીરમાં એવી આળસ લાગે શરીરમાં. મોડા ઉઠ ઉઠીયા હોય તેવી આળસ પેલે ભરાઈ ગયું હોય કેમ કે ઓલરેડી આપણે પેલા લેટજ ઉઠ્યા હોય મોડા
હ અને એમાં કેવું વેલા ઉઠી ઉઠીયે ને તો આપણું અ આમ દી એકદમ ફ્રેશ ઉઠીએ સવારે વેલા ઉઠીએ ને તો તો આપડું કામ ચિત્ત છોટે મન છોટ તે કામમાં ને મોડા ઉઠ ઉઠીયા હોય ન તો પછી બહુ બધ ભારે ભારે લાગે ઊંઘમાંથી ઉઠ્યા હોય ને ત્યારે. માથું ભારે-ભારે લાગ
હમ્મ એવું જ થાય, એટલે આમ વેલા ઉઠે ને તો આમ થોડો શાંત લાગે મગજ, અને એમાં બી જો સવાર ની એકદમ શાંત વાત સ એટલે કેટલો શાંત વાતાવરણ હોય. એમાં જો થોડી વાર આમ પાંચ દસ મિનિટ બહાર બેઠા હોય ને આમ-આમ ગેલેરીમાં કે કોઈ અગાસ તેમાં શાંત એ સી, એટલું એટલી શાંતિ લાગે ને મગજ
મેડિટેશન કરવાનું એ વખત એકદમ શાંતિથી હોય પદ્માશ સનમાં બેસી ને પ્રા એકદમ શાંત તેથી કશું બોલ્યા વગર આંખ બંધ કરીને બેસી રહીયે ના મન શાંત થઇ જાય.
આમે એકદમ શાંત વાતાવરણ હોય. કસો જવા જ ના હોય, એટલું સારું લાગે ને વાતાવરણ સવારનું તો
હા, અરે પેલા હું જતી જતી તી ને યોગ ક્લાસ ત્યારે સવારના છ વાગે જતી હતી, ક્લાસીસમાં.
એટલા બધા વેલા?
હા, સાડા છ ચાલુ થાય એટલે છ વાગે નીકળું ઘરેથી.
વાર
મજા આવતી હતી એ વખત. પણ એ વખતમ મસ્ત અ ઊંઘવાનું બધું સેટ થઈ ગયું હતું, કે વહેલી ઊંઘી જતી, વહેલી ઉઠી જતી, કામ બધું પતાવી દેતી હતી. ભણવામાં સારું એવું થતું. મન ચોટતું તું ભણવામાં, વાંચ આમાં
પાછ છું અત્યારે ચાલુ કરવાનું ચાલુ કરી દે. યોગા ને મેડિટેશનને એવું યોગા, એક્સરસાઇઝ.
કર્યું છે થોડા દિવસટલે હવે પણ જોઉં છું. સળંગ થાય. કરી શકે?
અમ થોડા ટાઈમ કરવાનું, એટલે પછી ઓટોમેટિક ટેવ પડી જાય. હ, એટલે પછી વાંધો ના આવે
હા એટલા જ ના પ બાકી તો વધરા લેટ નહીં કરવું અવે વધારે મોડું નહી થવા દેવું? ચાલુ કરી દેવું છે.
હા એજ ને જોકે એવું તો થોડું ઘણું હોવું જોઈએ એમ લાઈફમાં, પછી વધારે પડતી આડસ ભરા જાયને શરીરમાં તો એ પછી પાછળ જઈને બો પ્રોબ્લેમ થાય.
એજ ના અને આળસ ના લીધે તો અડધા કામ આપણા રહી જાય છે. અધુરા
અ અ
વાંચવાનું રહી જાય પછી કોઈએ કોઈ કામ કીધું હોય, મમ્મી કે પપ્પા એ કમે રહી જાય.
હ અને કેવું કશું કોઈ કયું હોય ને તો એ આપડે એમ ભૂલી જઈએ.
હ.
આપડા આપણને એટલું જલ્દી યાદ ના રય કે મારે આ કામ કરવાનું હતું એમ પે તો કેવું વહેલા ઉઠ્યા હોય ને આમ પ્રોપર દિવસ હોય ને
હા.
તો વાંધો ના આવે આમ બધું આમ ટાઈમ ટુ ટાઈમ યાદ આવી જાય કેરે આ ટાઈમે આજ કામ કરવાનું છે આ ટાઈમે આજ કામ એમ.
હ એટલે જ એમ થોડું મ મગજ આપડું . સતત કામ કરતું રે ને પછી થાકી જાયને મગજ રાત્રે. ત્યારે આપણને ઊંઘા આવે. અને ત્યારે વેલી હા.
અને એ ઊંઘ બહ મસ્ત આવે. હા પે તો કેઉ ફોન જોતા જતા સુઈ ગયા હોય ને તો એ એ ભી હમ બાર એક વાગ્યા સુઈ જગ હોય તો પછી એ એ ઊંકમાં એટલ બધું આમ હારી બનાવે.
હા ના ફોન જોતા જતા હોય ને આપડે તો ફોન માં જે ચાલત હોય ને મગજ માં ચાલતું હોય ને એવી ઊઘ લીધી હોય આપે એટલે ભરી ફરી માથું લાગે ઉઠે ને ત્યારે.
પછી છે ને સવાર ઉઠે ને એટલે આંખો દુખે આપડી.
બ સાંભાળ હ તને થોડી વાર રહીને કોલ કરું મારે એક કામ આઈ ગયું છે અને મમ્મી બોલાવ હ
હા હા વાંધો નહી વાંધો નહી હા હા બાય.